અચ્છા. નમસ્તે, હું મજામાં, તુ કેમ છે? હું પણ મજામાં તને શું ખબર છે? આજે આપડે ભારત ના જોવાલાયક શહેરો વિશે વાત કરવાના છીએ.
હા ભારતમાં ખુબ સુંદર અને ઐતિહાસિક સ્થળો વિશે ભરેલા દેશ છે. હા એ તો છે.
ભારતમાં કેટલા બધા જોવાલાયક સ્થળો છે હા.
તને સૌથી વધુ કયું સ્થળ ગમે છે? મને? તાજમહેલ ખૂબ જ ગમે છે તે પ્રેમની પ્રતિક છે. તાજમહેલ? એ ક્યાં આવેલું છે? તે આગ્રામાં આવેલું.
આગ્રામાં બીજું કયું સ્થળ જોવાલાયક છે?
જયપુર નું આમેર કિલ્લો અને હવા મહેલ પણ ખુબ જ સુંદર અને- - પ્રસિદ્ધ છે સાચું મને તો ખબર જ ન હતી. કુદરતી સ્થળોમાં શું જોવાનું હોય? કાશ્મીર, મનાલી અને ઉટી. ખુબ જ સુંદર અને કુદરતી સ્થળો છે. આ તો મને ખબર જ ન હતી. તો દરિયા કિનારા પણ જોવા જેવા છે? હા ગોવાનો દરિયા કિનારો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
એ પણ મને ખબર નહી હતી.
હા અને- - ગોવાના દરિયા કિનારા સિવાય ગુજરાતમાં- - કયું કયું સ્થળ પ્રસિદ્ધ છે? ને જોવાલાયક હોય જે મને ગમી જાય.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર અભયારણ અને સોમનાથ મંદિર ખુબ લોકપ્રિય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મને પણ જવું છે અને ગીર અભયારણ તો મે મોબાઈલમાં જ જોયું છે. મને પણ ત્યાં જવું છે હા પણ હું સોમનાથ મંદિર ગઈ છું. તે ખુબ જ સુંદર છે અને ત્યાંનો દરિયા કિનારો પણ મસ્ત છે. અ પ્રવાસ કરવાથી શું શું ફાયદો થાય?
જો જેમ કે નવા સ્થળો લોકો અને સંસ્કૃતિ વિશે નવું નવું જાણવા મળે. અને એમાં ખુબ જ આનંદ આવ્યો, સાચું કઈ હું તે.
હું ગઈ હતી, એક વાર મને પણ મજા આવી હતી. મને પણ ભારતના વિવિધ સ્થળોની મુલાકાત લેવાની ઈચ્છા છે. જરૂર જા. ભારતનો દરેક ખૂણો કઈક વિશેષતા ધરાવે છે.
અને
ભારતમાં ખુબ જ જોવાલાયક સ્થળો છે. અને ભારતમાં તો કુદરતી સૌંદર્ય નુ ઇતિહાસ. ઈમારતો અને ધાર્મિક સ્થળો તો સમૃદ્ધ દેશ છે.
એવું છે, મને તો ખબર જ ન હતી. અ તું અત્યાર સુધી કયા કયા સ્થળોની મુલાકાત લીધી? લીધી છે, મને કઈ જણાવીશે? મેં?
સોમનાથ. દ્વારકા, ગીર, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. ના સ્થળો જોયા છે.
તેમાંથી તને સૌથી વધારે શું ગમે? મારો મતલબ એવો છે ને, એમાંથી તને બધાથી વધારે કયું સ્થળ ગમ્યું? જે જ્યાં હું જઈ શકું. સ્ટેચ્યુ ઓફ યુનિટી તેની ઊંચાઈ અને આસમા સુંદર વાતાવરણ મને ખુબ જ ગમ્યું. મને ખુબ જ આનંદ આવે.
આ તાર મતલબ એની ઊંચાાઈ અને એની આસપાસ નું વાતાવરણ બરાબર ને, હા.
હા. પણ મેં સાંભળ્યું છે કે, ત્યાં લાાઈટ એન્ડ સાઉન્ડ શો પણ થાય છે. શું તું આના વિશે મને થોડું જણાવીશ?
હા, સાંજે થતો તો ખુબ જ આકર્ષણ લાગે.
અને ખુબ જ મસ્ત વાતાવરણ. એમાં આનંદ પણ બહુ આવે છે જોવામાં. મારે પણ જવું છે, હું પણ જઈશ. હ, રાતનાનો લાઈટ શો, ને લાઈટ એન સાઉન્ડ શો. જોઈના જ રઈસ ને. ભારતનું સૌથી પ્રસિદ્ધ સ્મારક કઈ છે? શું તને ખબર છે?
તાજમહેલ. તે વિશ્વની સાત અજયાબીઓમાંનું એક છે.
હા, મેમે સાંભળ્યું તો હતું કે, તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાં થી એક ગણવામાં આવે છે, આજે તારામાં મોડામાંથી આવાજ સાંભળીને, મને વિશ્વાસ થઈ ગયો. તાજમહલ વિશે તને એવું તો શું ખાસ લાગે છે, એનામાં શું એવું છે કે, જે આપણે ફરવા જવું જોઈએ. બ તેમાં તેનું સફેદ સંગમર્મર નું બાંધકામ. અને પાછળ પ્રેમકથા બંને ખૂબ જ રસ. દ હોય, અને તેમાં ખુબ જ મજા આવે.
પ્રેમ કથા એ કોની કોઈ છે.
સાજા અને નંતર. મને તો ખબર જ ન હતી. આ કુદરતી સ્થળોમાં તને શું શું ગમે છે. કાશ્મીર મનાલી શિમલા અને ઉઊટી જેવા હિલ સ્ટેશન મને ખુબ જ ગમે હિલ સ્ટેશન ઓ અ ગોવાના દરિયા કિનારા વિશે તારું શું કેવું છે. ગોવા તેનું સુંદર બીચ પાણીના રંગતો અને રાત્રે જીવન માટે જાણીતું છે. આ મને ખૂબ જ સરસ લાગી
અ તું મને થોડું હજુ જણાવજે ભારતના કયા કયા સ્થળો વિશે શું શું જાણવાની વાતો છે. અને તને શું ખબર છે ક્યારે કાશ્મીર ગયો છે તું. હજુ સુધી તો નથી ગઈ. પણ જવાની ખુબ જ ઈચ્છા છે. લોકો કાશ્મીરમાં ધરતી પર ન સ્વર્ગ કહે છે. કેમ એવું તો શું છે અ મેં તો એવું સાંભર્યું છે અ લોકો કાશ્મીરની ધરતી પરનું સ્વર્ગ એટલે કહે છે કારણ કે ત્યાં બરફ થી ઢંકાયેલા પહાડો હોય છે એની સુંદર સુંદર અંદર ખીણો અને ડલ સરોવર જેવા કેટલાક મનનો હક સડો છે. તું જાય તો મને પણ લઈજજે. મને પણ જવાની બહુ ઈચ્છા છે મારે પણ કશ્મીર જવું છે. હા જો
જરૂર અને મારા મનમાં એક સવાલ હતો. મનાલી વિશે તારું શું જાણ
મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું લોકપ્રિય હિલ સ્ટેશન છે. ત્યાં સાહસિક રમતો પણ થાય છે. અને હમલે તો મનાલી માં તો કેટલા બધા ફેરફારો કર્યા છે મનાલી
હિમાચલ પ્રદેશનું સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ સ્થળ બની ગયું છે. ત્યાં આપડે જવું હોય ને તો. મે થી સપ્ટેમ્બરની વચ્ચે જવું જોઈએ ત્યાં ખૂબ જ સરસ દ્રશ્યો જોવા મળે છે અને તે જ
તે ટાઈમ જવાનો એકદમ મસ્ત ટાઈમ હોય છે. એવું કહેવાય છે કે એજ ટાઈમ પર આપણેે જવું જોઈએ અને
તને ખબર છે રાજસ્થાનમાં કયા કયા સ્થળો જોવા મળે છે.
હા જેમ કે જયપુર ઉદયપુર જોધપુર અને જેસલમેર. ખુબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ શહેર છે.
મેં તો એવું સાંભળ્યું હતું કે જયપુર અને ઉદયપુર જો પૂરને જ અમે એમાંથી એકક સિટી બ્લુ સિટી ગોલ્ડન સિટી અને
બીજું શું કઈ કેહેવામાં આવે શું આ બધી સ્ટીના બીજા બીજા નામ આપવામાં આવ્યા છે શું આ સાચું છે. હા સાચું છે. તું કોઈ દિવસ રાજસ્થાન ગઈ છે.
ના કેમ?
ટાઈમ નથી ને એટલે. ઓહ! એવું છે? ઉદયપુરને શું કેહેવામાં આવે છે તને ખબર? હા. તેને સરોવરનું શહેર કહેવાય. આઈ મીન લેક સિટી? હા. અ દક્ષિણ ભારતમાં કેટલા બધા સ્થળ છે એમાંથી તને શું ગમે છે? મને? કેરળ, તન બેક વોટર્સ. હરિયાળી અને હાઉસબોટ નો અનુભવ અદભુત હોય છે. શું તું ક્યારે ચારધામ યાત્રા સાંભળ્યું છે? હા. ઘણા લોકો દર વર્ષે આ યાત્રા કરે. ધાર્મિક રીતે ખુબ જ મહત્વ આપે. ઓહ! એવું છે?
પ્રવાસ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આપડે? જેમ કે હવામાને કપડા રાખવા. જરૂરી દવાઓ સાથે રાખવી, અને સ્થળના નિયમોનું પાલન કરવું.
ફોટોગ્રાફી કરવી પણ પ્રવાસનો એક ભાગ છે ને? હા સુંદર ક્ષણોનો યાદગાર બનાવા માટે ફોટોગ્રાફી ખુબ જ મહત્વની પણ મને એવું લાગે કે પ્રવાસથી ઘણું બધું શીખવા મળે છે, બિલકુલ. પ્રવાસને આપણે નવા નવા લોકો, નવી નવી સંસ્કૃતિ અને અનુભવથી જોડે છે.
ઓહ! એવું છે?
ચાલ તો હું જાઉ મારા જવાનો ટાઈમ થઇ ગયો છે. બીજી વાર મળશું તો મને બીજી બીજી વાતો પન કેજે હું જાઉ ઓકે બાય બાય, બાય.